હું કરે સૌ?
કાય નહી જો. બાર ગ્યાતા આવ્યા સીએ.
ઠીક! તો થાકી ગયા છો એમને?
હા ઠાકી ગયા ઓલા ઘરે ગઈ તી ફોન આવ્યો . . તૌ આજ રામનવમી છે ને તે વળ . બધાય આવજો તો ઓલા ઘર ગઈ તી હોવારથી જો જે અત્યારે આવ્યા સહી.
હમ
છોકરા ને હુંવડાવ્યા આવ્યા પાસે એક ને મઝા નથી આજ.
હા હ.
હું આ ફેર થ્યો તે ડોકને એવું દુખે છે. ઈ અ તે જો છેને હુડ આવ્યો. અને ના ના ના હું ઉડાયસ.
ઠીક છે. આજ તો હું થાકી ગઈસું. આજ અમારા માર્કેટે શાક બકાલું લેવા ગયા થાક લાગી ગયો છ.
અત્યારે જો હજી આયવા જ સી. વિશાલભાઈ મૂકીને ગયા છે હજી છોકરાઓ ચ હુવડાયવા અને ઓલાને આવ્યો નથી એ નિદો આજે બધુ લઈ આવી.
ઠીક એ કાય નહી જો. હુંતા સી મે કીધું તો વાત કરું હું કરે સે અને આજ તો આમ આમ મ આમ તેમ આમ તેમ થાકી જાય તડકો બહુ લાગી ગયો ચાર હાડા ચારે ગયા તા શાક બકાલું લેવા ઘરે આવીને ત્યાં હાત હાડા હાત થયા પછી. જો ખાધુન વાસણ ઉટકયાન ઘડીક ટીવી જોયું. ત્યાર ભાવે હુવા હા એ ના ના ઈ જ નથી થયો.
નથ આઈવા.
ના ના બારશે એમ
આવાન કહેવાતા ને
ઈએ કાઈ નક્કી નઈ ભઈ ઈ બે વાગે આવે ને હવારે આવે, ત્રણ વાગે આવે.
ઠે
ને પછી અમે તો હૂઈ જાઈ અમારી રીત તે જયારે આવે ત્યારે.
હા એ તો હોય ને.
હા બહાર કૂતા હોય ને મા સસરા બાર સસરા બહાર હુતા હોય ઈ ગેટ ખોલ્યા આવે.
તો સેમ હતું હોય ને મોડા આવે તો
હા એમ લાલો ક્યાં છે.
એ હજી ગાડી કાઈ ભરાની નથી હજી એનો ફોન મુક્યો છેમ એમ કાઈ ગાડી ભરાતી છે.
ગાડી નો બોવ એક વાંધો કા હજી તો ચોમાસું નથી આવ્યું ત્યાં એટલા પાંચ પાચ છ છ દિવસ થી ગાડી નથી ભરાતી હા એમ.
છે મેં કીધું ગાડી ભરાઈ ગઈ તો કે કઈ નથી ભરાતી કે કઈ માલ જ નથી કે હું ફરવો. ખાલી ગાડી લઈને આયો. પારનો આવે.
હા ઈ વાત હાચી.
તો એટલે બધા આથી ખાલી ગાડી કેમ લઈને આવે.
હા એ હવારે તાર ભાઈ કે મારે મોટી ગાડી લેવીશ નાના ગાડી એમાં દસ દસ દિવસે આવે
હા તમાર ભાઈ ને તો સોમવારે પંદર દિવસ થાહે ગયા ઈ
લે
તો હજી કઈ ભરાણી નથી.
હા.
તો ઉધરસ થઈ ગઈ કઈ મજાજ નથી છોકરા ને શરદી ઉધરસ અમને શરદી ઉધરસ મોટા ને કે હ. હલો.
હલો.
હા કેમ અવાજ કપાય છે.
એ આમ અવાજ નથ આવતો.
તો કવશું હલો હલો કરું ને આવાસ કેમ કપાય છે.
ના આવ્યો ન હવે અવાજ.
હા અવાજ આવ્યો ને.
હા. વાર વાર છોકરા ટંનન ને બે
કનડ અરે બધાને શરદી ઉઘરસ મને શરદી ઉતરસ સા કોને ખબર ગરમીની ઉતરસ થઈ ગઈ હશે.
હા તો એમ છે આને એમાર શ્રીખંડ ને એવું ખાવામાં આવ્યું તે કપ થઇ ગયો નકરો અત્યારે જો ને આર વાર કંદડે છે હું જવું છે એમ કેશ
હા એમ જ થાય બધાને અમા નાના મોટા બધાને ઘર માં ઉધરો થઈ ગય આખો શિયાળો કઈ ન થઈને અત્યારે ઉનાળા માં ઉધર થઈ.
પણ આ બે ઋતુ નુ કેવાય.
આયે મસ્તને હવારે ઠંડી પડે બપોર તડકા પડે
હા એમ.
ને એટલે એમસ્ ને બધાયને ઉધરસ થઈ ગઈ. ને હળદરવાળા દૂધ પાસા કોઈ પીવેય નહીં.
એમ નહીં કરવાનું, હ હળદર અમે તો હળદર કર નાખવી, પછી એમાં થોડોક અજમો નાખયવી. અને-અને ખુબ ઉકાળીને દવા લેવી કરતા ઈ થોડીક બે ત્રણ વાટ ટ્રાય કરી કફ હોય ને ઈ બધો હારો થઈ જાય.
નથી પીતા હળદર વાળું દૂધ એય નથ પીતા, તો અજમા વાળું ત કેમ પીવડાવું એને?
અમે તો એવું કર નાયખું બધાય પી લઈ.
હા મોટા ત પી લઈ પણ આ નાના-નાના બે સે ઈ પાસા ન પીવે હળદર વાળું દૂધ જ તે.
ઈ વાત હાચી.
તો એને દવાય પરાણે-પરાણે પીવડાવી પડે, બે જણ પગ પકડે ત્યારે દવા પીવડાવી પડે ત્યારે ત દવા પીવે.
હા.
તો
એ એ મનસ્વી જો આમ રમેશે વિયાના હામે રમેશે કોઈ એ મજા કરી ઈ તે જો હુત શખ અત્યારે બધા હવે હુવાની તૈારી કરે હુવે હુવે તે અગિયાર બાર વાગી જાય ઘડીક બધું.
આપડા ગરમીની ઊંઘ ઇનોઆવા આવે એમ તોય.
ઊંઘ ના પણ પછી હુ કરે ધાર્મિક. પિક્ચર હોય ને બધું કરી દઈ ગૌરવ કુંભાર છે. હ ઈ બધું એને પિક્ચર બહુ ગમે એ કરી દે ગુજરાતી જેટલા હોય ને એ સમજે.
ટાઇમે વયો જાય ને ત ઊંઘય આવી જાય થોડુંક ઠંડુ ઓળું થાય ને તાવ.
હા રાજા ગોપીચંદ ને એવું બધું દો રૂપિયા કર દઈ. જોયા કરે પછી એની રીતે રિમોટ પડખે મૂકી દઈએ અમે હા બંધ કરી દે પછી. અમે ઉભા થઈ ને બહાર ત્યારે ઉપર લાઈટ બો ચાપ બંધ કરી દઈ.
હા તોય તમારે સારું કેવાય નળીયાશે તો પેલા હ ઠરી હોતને જાય અમારે તો ધાબા વાળા ઠરેય નહીં હોત.
ના ના અમારે તો હજી અમે એસી બ્લાન્કેટ ઓઢવી સી.
એટલે તો કઉ તમાર પાછો ઘડી બપોળ તડકો લાગે ઈ જ અમાર તો પાછું અત્યારે રેવાય નહી એટલી ગરમી થઈ જાય ધાબુ તપે. તો પણ ગરમી કેવી લાગે અત્યારે તો કઈ ર રહેવાય ની એવી ગરમી થાય.
નહી અત્યારે અમારે બહ સારું ખાલી બે કલાક કાઢવાની, અત્યારે તો બહુ સરસ મજા ની ઊંઘાય છે ખબર માં તો આંખ ઉછ નો થાય.
એટલે જ કઉ નળી આવું એટલે હઠ ફરી. અમારા બહુ થાકો થાય એક ખુલર છે બગડી ગયું છે. હ એ તો વાર ભાઈ આવે તારે ક કુલર નું કરાવે કે ઠાય એ માકા મોટર મૂકી ગઈ છે. પસ્થાય.
હા ઈ વાત હચી ઓલો ફીલ ટર સારું કરવાનું કેતીથી કરાયું?
નાખું ફિલ્ટર વગર પાણી ક્યાં ભરવા જાવ પાછું પાણી નથી મળતું ઓલું મોળું મોળું પાણી લાગે ન રંધાય ન કઈ થાય.
હા એ
અને પાછી પીસા કોઈના ઘરે નની લે નઈ ન હોય એટલે પછી ફિલ્ટર ફોન કર તમારે ભાઈ નઈ જાય ને પછી મે એકને સારું કરાય નાખ બુવાર તાત્કાલિક કરાઈ નાયખૂ.
કેટલો ખર્ચો થયો?
હવે કાક મોટર નાખી કાક પંદરસો રૂપિયા કીતા એસોરી ક ગણી નથી એ ખાલી પંદરસો રૂપિયા મોટર નાખીને દેવાના એ કેતા.
લડીકમાં પંદરસો.
હા એક આક મોટો કે ત્રણ વર્ષની ગેરંટી વાળી છે એમ ત તમારા ભાઈ નીરે વાત કરી છે. તે નખી નાખી દીધી છે અવે ત્રણ વર ઉપાજ નહીં ત્રણ વર પછી પાછી મોટર બદલાવાની એમ.
આ બે ત્રણ વરસ પછી બદલાવાની.
હા એક એમાં એક ગેરંટી આવે ત્રણ વરષની અમે ફિલ્ટર લીધુંને ત્રણ વરષ થયા તે પતી ગઈ હવે અત્યારે પાછી બીજી વાર ત્રણ વરષ આવશે ત પાછું પતી જાય હ.
હા એટલે ત્રણ વર્ષ તો બે ત્રણ વર્ષ.
હા એમ બે ત્રણ વાર ઉપાડી ન પાછું પાણી નહી ને નળ ન વાળા પાછો નળની લાઈનો નાતા બાજુમાં રહી નકર વાંધો ન આવે તો ફિલ્ટર લઈને આમ પડ્યું રે તો વાંધો ન આવે.
હા એ પણ વાડી વિસ્તાર છે.
હા એટલે એં તો ડાર જ હોય ને. ડાળનું પાણી પછી ખબર નને એમાં રંધાય નહીં નોસાય થાય નો દાળ શોખાય થાય.
હ, એમાં છે ને ખીચડી ને એવું લાલ થઈ જાય.
કાલ થઈ જાયને ભાવે નહી અમે ક કાલ ન રાધો ને પણ ભાવ એવું નહી. સોડે નહી હોટ એમ.
અ અમારે એક વાર એમ જ થયું અમાર નર્મદાની લેન સે, પણ એક વાર નર્મદાન લેન તૂટી ગઈ ને ના પાણીએ રાંધ્યું તો ચા જાડી થઈ ગઈ, ખીસડી લાલ
લાલ થઈ જાય. હા, હા એમ થઈ જાય એટલે તો હે પછી મેં તમારા ભાઈને કાલે હાંજે ફોન કર્યો તો ઈ કે ઈ ભાઈ ના નંબર હશે એની પાહે, તો એને પછી જો કા કરાઈ નાખ તાત્કાલિક તે
ઉધરસ થઈ ગઈ લાગ
અરે, બહુ ઉધરહ થઈ ગઈ સે, ને હળદરવાળું દૂધ તો પછી હું બઉ કાઈ પીવું નહીઁ, પાછી દવા બીજી ચાલું હોય એટલે.
પણ એમ નો કરાય હળદર વાળું દૂધ જ અત્યારે હુવાનો ટાઈમ સે ને અત્યારે હુવાના ટાઈમે પી ને ભલે અડધી જ રકેબી પીવો, ઈ પીને હૂઈ જવાય હવારમાં એવી સરહ ને રાત્રે ઉધરસ એવ નો આવે ને, ઊંઘ હારી આવી જાય.
પણ ઈ મે ઓલી કર નાયખી, પાંચદી હળદર વાળું દૂધ પીધું ને પાછું મન બોવ નો હદે ગરમી નો. તે વ દવા ચાલુ હોય કે નહી. એટલે પછી કાઈ બહુ ન હદે, તો નાક માંથી લોહી નીકળવા મડે તો પછી મે દૂધ બંધ કર નાયખું.
ના-ના તો ગરમીનું નું નો પીવાય.
તો ગરમી નું એટલે જ તો મે બંધ કરી નાયખું, ને દવા તો લી આયવી, દવાથીને કાઈ ફેર ના પડયો. મેં કીધું હવે મટી જાયે હાથે-હાથે. તો હું કરું?
હા.
કે કેટલી વાર દવા લેવા બે વાર દવા લઈ આયવીને, હળદરવાળું દૂધ પી લીધું તોઈ ઉધરહ નથ મટતી.
હવે ઈ ઉધરસ તો વસ્તુ જ એવી છે તમને સે વાતે મટે જ નહી.
આ તો એટલે જ તે ને આખો શિયાળો ગયો ને સાર મહિના, મન કાઈ શરદી કે ઉધરસ કાઈ નહીં. અને ઉનાળો ગરમી જે પડીને એ મને શરદી મારું તો નાક જ બંધ થઈ ગયું, કાનમાં થાક પડી ગયો.
નાથી અમુક ને ગરમી ની હોય, અમુક ને ઠંડી ની હોય.
હા. કાનમાં ધાક પડી જાય બોલે ઈ ન હરકું હમજાય આપણ
ન સમજે. માર હાહુને શરદી થઈ જાય, ને તો પછી તેઅમે છે ને એક આઈસક્રીમ ખવડાવી દી ને આઈસક્રીમ ની ડબ્બી
હા હા. હવે આઈસ્ક્રીમ ડબી કેટલી તમારી ભાઈ ઘરે હોતા આવે કઈ ફેર નથ પડતા. હું પસ બીક માં આઈસ્ક્રીમ ન ખાઉ. અમુક ને વધારે થાય એ બીક લાગે.
આપણને એમ થાય વધારે થાય છે પણ ઘણા ને ગરમીની હોય ને, તો આઈસક્રીમની ડબ્બી થી સારું થઈ જાય.
તમાર ભાઈ કેક એને આઈસક્રીમ ખવડાવી દે. એન પાછું મટી ગયું કાવ્યાને. એવું તો પાછું તાત્કાલિક સારું થઈ ગયું. બીજા દિવસે તો મટી ગયું. હલો. હલો!
તે હાર હું હલો!
હલો! હા, બોલો. બોલો.